છે બધા હા બધા મજામાં
હજી હું ડિજિટલ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યો છે. આધુનિક યુગમાં ટેકનોલોજીનુ વિકાસ એ ડિજિટલ ચુકવણીનું મહત્વ ખુબ જ વધી ગયુ છે, આજે લોકો રોકડ પૈસા રાખે વગર પણ સરળતાથી ખરીદી શકે છે, બિલ ભરી શકે છે, અને કોઈ પણ વ્યક્તિ પૈસા મોકલી શકે છે.
ડિજિટલ ચકવણી એટલે રોકડ ના નાણાંનો ઉપયોગ કર્યા વગર મોબાઈલ બેંક ખાતું અથવા ડિજિટલ સાધનો સાથે નાણાની લેવડદેવડ આ પદ્ધતિએ લોકો જીવન વધુ સરળ અને ઝડપી બનાવી રહ્યું છે. ડિજિટલ ચુકવણીનો સૌથી મોટો લાભ એ છે, કે સમયની બચત થાય છે પેલા બીલ ભરવા માટે લાંબી લાંબી લાઈનોમાં બેંકોમાં જીબીની ઓફિસ ના બહાર ઉભી રહેવા પડતુ પરંતુ હવે થોડા ક્ષણોમાં ઓનલાઈન પેમેન્ટ વડે તેનું પેમેન્ટ કરીને આપણે કોઈ પણ સુવિધા સળ નથી અને આરામથી મેળવી શકીએ છીએ ઘર બેઠા બેઠા આજના સમયમાં નાનો નાનો વેપારીથી લઈને મોટા વેપારીઓ સુધી બધા ડિજિટલ ચુકવણી સ્વીકારે છે જેના કારણે ગ્રાહક અને ગ્રાહકો નો પણ ખુબ જ સરળતા રહે છે અને વેપારીને પણ રોકડ નાણાંની ચિંતા રહેતી નથી
વિદ્યાર્થી માટે પણ ડિજિટલ ચુકવણી ખુબ જ ઉપયોગી છે જેના દ્વારા શાળામાં ફી પરીક્ષા ફી અન્ય જરૂરી ચુકવણી સરળતાથી કરી શકે છે તે સમયની અને મહેનતની બંનેની બ બચત કરે છે અને ડિજિટલ ચુકવણી દરેક વ્યવહારની નોંધ રાખે છે જેમકે કોઈ પણ પૈસા આપડે કોઈને પણ મોકલ્યા હોય કે આવ્યો હોય તો તેનું નામ ટાઈમ અને કેવી રીતે મોકલવામાં આવ્યા તે બધું દેખાડ છે જેના કર જેનાથી નાના વેપારીઓને સરળતાથી પોતાનો હિસાબ રાખી શકે છે અને પોતાનું અ આગળ નું આયોજન કરી શકે છે પૈસાનું જેથી જીવન મા તે ખુબ જ ઉપયોગી છે પરંતુ ડિજિટલ ચુકવણી કરતી વખતે તે ખુબ જ સાવચેતી પણ રાખવી જોઈએ આપડે પોતાના ગુપ્ત અંક ગુપ્ત સંકેત અથવા બેંકની માહિતી કોઈને પણ આપવી ના જોઈએ તે ગુપ્ત જ રાખવી જોઈએ જો કોઈ અજાન્યુ વ્યક્તિ ફોન કરીને બેંકની માહિતી માંગે અથવા ઓટીપી માંગે તો તે આપવી ના જોઈએ કારણ કે તેમાં આપડું જ નુકસાન છે જે આપડે ઓટીપી અથવા કોઈ પણ આપડી ગુપ્ત માહિત શેર કરીએ તો તે આપના બેંક માંથી પૈસા ઉડી જવાનું અથવા આપણા સાથે સ્કેમ થવાના ઘણા બધા અ ઘણા બધા ચાન્સ રહેલા છે તો આપણેે જાગૃતિ રહેવું જોઈએ અને સુરક્ષા રાખવું જોઈએ ડિજિટલ જુગવણીથી આપણા દેશમાં અ ખુબ જ અ ક્રાંતિ ફેલાઈ ગઈ છે તેથી મતલબ ડિજિટલ ચુકવણી નો ઉપયોગ વધુ પડતો કરવામાં આવે છે એવું નથી લાગતું
રોકડ નાણાંનો ઉપયોગ ઓછો થવાથી વ્યવહાર વધુ સરળ બની અને વી સ બની ગયો છે
હા તમારી વાત સાચી છે કે અ ડિજિટલ પેમેન્ટ હમણાં આજ યુગમાં ખુબ જ જરૂરી છે ભારત દેશ એ ડી ડિજિટલ યુગ બની ગયો છે એટલે ઘણા ડિજિટલ પેમેન્ટ કરવી એ ખૂબ જ જરૂરી છે અને જેના લીધે ડિજિટલ પેમેન્ટ એ ખૂબ જ જરૂરી જરૂરી છે કેમકે જ્યાં અમારી અમારે ત્યાં એક ગ્રોસરી સ્ટોપ ચાલે છે કે આ મેં ત્યાં ગ્રોસરી લેવા હમ્મ એટલે બો ઘણા પબ્લિક આવે છે મેઈન રોડ પર જ છે એટલે ગ્રોસરી લેવા ખુબ જ પબ્લિક આવે છે તેથી અમ ને કેશ સાચવામાં ખુબ જ મગજ મારી પડતી હતી અને તેના લીધે અમે પછી ધીરે ધીરે ડિજિટલ પેમેન્ટ વિષ અમે થોડીક સૂચના હાંભળી પછી અમે ડીજી ડિજિટલ પેમેન્ટ લાવ્યા અને અમને પશી ધીરે ધીરે પશી એવું લાગ્યું કે એ જ સારું કેમ કે કેશ હાચવાનું ઓછું પડે બેંકમાં જવું પડે નહી ધક્કા ખાવ પડે નહીં અને તેના લીધે અમને ખુબ જરૂરી બન્યું કે ડિજિટલ પેમેન્ટ કરવાથી અમને ખુબ સારું લાગ્યું અને તે ખુબ જરૂરી છે પહેલાના સમયમાં કામના કા કામ માટે અમારે પહી ડિજિટલ પેમેન્ટ જ કરવું ખુબ જ જરૂરી છે રોકડ રાખવી પડતી નથી. પરંતુ આજે મોબાઈલ બેં કિંગ યુપીઆઈ કોડ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ દ્વારા સરળતાથી ચુકવણી કરી શકાય છે. ચાનીદારી થી લઈને ગામડાઓમાં પણ હવે ધીરે ધીરે યુ પી આઈ ની સુવિધાઓ ચા ચાલી રહી છે અને જે ખુબ જ જરૂરી છે કે યુ પી આઈ એ એ આપણા જીવનમાં ખુબ જ જરૂરી છે. યુ પી આઈને કારણે આપણને ઘણી બધી સુવિધાઓ પ્રાપ્ત થાય છે યુપીઆઈથી આપણને ઘણી બધી લાભ પ્રાપ્ત થાય છે જેમકે મેં ઓનલાઈન શોપિંગ કરું ત્યારે અમને ઘણી બ ધી સુવિધાઓ મળે છે જેમકે પેમેન્ટ કરવામાં આસાની બને છે ઓનલાઈન પેમેન્ટ કરે તો વધુ ડિસ્કાઉન્ટ મળે છે અને તે ખૂ ખૂબ જરૂરી છે. ઓનલાઈન પેમેન્ટ કરવાના કારણે ખુબ ખ સા સારું એવું લાગે છે. કે ઓનલાઈન પેમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે ઓનલાઈન પેમેન્ટના ઘણા ફાયદાઓ છે સૌથી મોટો ફાયદો સમયની બચત છે લાંબી લાંબી લાઈનમાં ઉભું રહેવું પડતું નથી. અને વીજળી નુ બિલ મોબાઈલ બિલ અને અન્ય બિલ જાતે જ ભરાઈ જાય છે જેના લીધે ખુબ જ જરૂરી છે કે આપણે ઓનલાઈન પેમેન્ટ જ કરવું જોઈએ. ઓનલાઈન પેમેન્ટના લીધે ઘણી બધી સુવિધાઓ મળે છે અને તે ખુબ જરૂરી છે.
હા બિલકુલ સાચી વાત ઓનલાઈન ચુકવણીની ઘણી બધી એપ્લિકેશન ચાલે છે જેવી કે ભીમ પે જો અ ગૂગલ પે પછી ફોન પે આમાં અલગ અલગ એપ્લિકેશન અલગ અલગ પેમેન્ટ પર અલગ અલગ
અ સ્ક્રેચ કાર્ડ આપે છે જેમાં અમુક વાર તેમાં મોટું પેમેન્ટ હોય તો તેમાં કેશબેક પણ મળે છે જેના કાર આપ કોઈ પણ વસ્તુ જાવા માટે ગમે તે ઉપયોગ થાય છે તેથી ડીજીટલ પણ‌ એ આપણા માટે ખુબ જ જરૂરી છે. ડિજિટલ ચુકવણી આપણા રોજિંદા જીવન થતા ઉપયોગ વિશે વાત કરીશું તો આજે આપડે બજારમાં શાકભાજી ખરી ખરીદવાથી લઈને મોટા વેપારી સુધી દરેક જગ્યાએ ડિજિટલ ચુકવણી નો ઉપયોગ કરીએ છીએ લો લોકો હવે રોકડ નાણા રાખતા કરતા ડિજિટલ રીતે ચૂકવવાનું વધુ પસંદ કરે છે.
તેના કારણે ખરીદી કરી ખુબ જ સરળ બની ગઈ છે દુકાનમાં વસ્તુ ખરીદ્યા પછી થોડી ક ક્ષષણોમાં ચુકવણી થઈ જાય છે છૂટા પૈસાની પણ જરૂર રહેતી નથી અને સમયની પણ બચત થાય ડિજિટલ ચુકવણીનો ઉપયોગ સરકાર સેવાઓમાં પણ વધી રહ્યો છે ઘણી સર કારી ફી કર અને અન્ય ચુકવણી હવે ઘર બેઠા સરળતાથી કરી શકીએ. લોકો કચેરીઓમાં વારંવાર જવાની જરૂર રહેતી નથી. આ પદ્ધતિથી પારદર્શિતા પણ વધી છે દરેક વ્યવહારની નોંધ રહેતી હોવાથી હિસાબ રાખવો પણ સરળ બની ગયો છે ભૂલ થવાની કોઈ પણ શક્યતા રહેતી નથી. પરંતુ ડિજિટલ ચુકવણી સાથે જવાબદારી પણ આવે છે.
મોબાઈલ ખોવાઈ જાય અથવા કોઈ અજાણ વ્યક્તિની માહિતી માંગે તો તરત સાવચેતી રહી જવું જોઈએ. કોઈ અજાણયા
અજાણી કડી ખોલવા ખોલવી નહી અજાણ્યા વ્યક્તિને બેંકની માહિતી આગળ કીધું પ્રમાણ આપવી નહીં હંમેશા સાવચેતી રાખવી જોઈએ આજના યુવાનો માટે ડિજિટલ ચકવણીગ કૌશલ્ય બની ગયો છે તેના ઉપયોગ કરવાથી સમય બચે છે અને જીવનને વધુ સરળ બને છે. તો ડિજિટલ વિજ્ઞાન ટેકનોલોજી ના વિકાસ સાથે ડિજિટલ ચુકવણી ખુબ મહત્વ સતત વધી રહ્યું છે. આવનારા સમયમાં લગભગ દરેક પ્રકારની લેવડ દેવડ ડિજિટલ થઈ જશે એવું મને તો લાગે છે. આજે ગામડામાં પણ લોકો ડિજિટલ ચુકવણીનો ખુબ જ ભરપૂર માત્રામાં ઉપયોગ કરી રહ્યા છે.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
નાના વેપારી ખેડૂત થી લઈને મોટા વેપારી સુધી આ સુવિધાનોો ઉપયોગ કરી રહ્યા છે તેમાંથી તેમનું કામ વધુ સરળ બની ગયું છે. છે.
. હા તમે કીધું તેમ ખુબ જ સાચી વાત છે કે હવે નાની નાની જગ્યાએ પણ યુપીઆઈ પેમેન્ટ ખુબ જ વધી ગયું છે હું ગામડામાં જામ ત્યારે હું શહેરમાં રમ છું. ગામડામાં તો ગામડામાં વધુ વિકસિત છે યુપીઆઈ એવું લાગે છે. કેમ કે નાની નાની સોપો ચાયની લારી ત્યાં સરળતાથી યુપીઆઈ પેમેન્ટ થઈ જાય છે. હા હું જયારે પણ કોઈ જગ્યા ફરવા જાઉ ત્યારે ઓછું કેસ લઈને જઉં છું પેલા ચોરાઈ વા હોય કે લૂંટાઈ જવાનો હોય તે ખુબ જ કેવું લાગે છે. જેના લીધે અમને ખુબ જ જરૂરી છે કે યુપીઆઈ પેમેન્ટ વાપરી ખુબ જ જરૂરી છે યુપીઆઈ પેમેન્ટ ના લીધે ઘણા બધા ફાયદાઓ પન થાય છે. અને અ જ્યારે પણ આપણે ઉપયોગ કરીએ ત્યારે સાવચેતી નો ઉપયોગ કરવો જોઈએ આપણા આપણા જીવનનો સરળ ઝડપી અને સુવિધાજનક બન્યો છે યુપીઆઈ પેમેન્ટના લીધે અને ડિજિટલ કારણે આપણી જિંદગીમાં ખૂબ જરૂરી છે મન તે એવું લાગે છે ડિજિટલ ભારત ભવિષ્યને એક આધુનિક યુગ છે એમ કહેવામાં આવે છે. ડિજિટલ યુગના કારણે ઘણા બધા ભારતમાં પણ વિકસિત થયું છે આપણે જન ણી કે ભારત દેશ ખૂબ જ આગળ વધ્યો છે ડિજિટલ પેમેન્ટ કરવાથી આપણે બા દુનિયા સૌ મોટો ડિજિટલ બનવા લાઈનમાં છે એવું મને તો લાગે છે. એટલે ઓનલાઈન પેમેન્ટ કરવું એ ખૂબ જ જરૂરી છે.
હા હા બિલકુલ સાચી વાત આમાંથી પર્યાવરણ ના પણ ઘણા બધા ફાયદા થાય છે જેમ કે આપડે કાગળના બી લાગતા હોય વગેરે એના કારણે કાગળ ના બિલ ઓછા વપરાય જેના કારણે વૃક્ષ ઓછા કપાય વૃક્ષછા કપાય તો પર્યાવરણ ને ઘણો ફાયદો થાય. તો ઓનલાઈન પેમેન્ટ છે આપણને અ પર્યાવરણને પણ નુકસાન કરતું નથી. અને પર્યાવરણને એ ખૂબ જ ઉપયોગી બને છે અને પર્યાવરણને અ અગાડી વધાવે છે અને પર્યાવરણ સુરક્ષિત રાખે છે. તો કાગળ બિલ નો ઓછો ઉપયોગ થાય છે જેથી પર્યાવરણને ઘણો બધો લાભ થાય છે એવું લાગે છે.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
ચાલો તો આજ રીતે વાત કરતા રહીશું આગળ